હલ્લો.
કેમ છે મજમાં?
હા બસ મજામાં. તમે?
બસ હું પણ મજામાં. આજે આ તો વિચાર આવ્યો કે આપણા દરેક વ્યક્તિના જીવનમાં છે ને એક અ દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલો એક ખૂબ જ મહત્વની એક બાબત છે એમ તો એવું વિચારું આયો કે એના પર આપણે વાતચીત કરીએ તમને ખબર છે એના પર તમને થોડી આમ એ થાય છે કે હું સાના પર વાત કરું કરવા જઈ રહી છું.
મને ખબર તો નથી પણ મને જણાવશો તો મને વધારે ખબર પડશે.
હા હ પૈસા કેવી રીતે બચાવવા. પૈસા બચાવવાની રીતો એના પર વાત કરવા જઈ રહી છું. તો તમને એ ખબર છે કે પૈસા બચાવવા કેમ જરૂરી છે.
એટલે પૈસા બચાવવા તો અ ખૂબ જરૂરી છે કારણ કે જીવનમાં ક્યારે અને કેવી જરૂરિયાત આવી પડે તે કહી શકાય તે કશું કહી ના શકાય એમ. જો આપણે નિયમિત બચત કરીએ ને તો ભવિષ્યમાં શિક્ષણ અને અ સારવાર કરવાની હોય તો અને ઘર પ્રવાસ અથવા કોઈ અચાનક ખર્ચા માટે છે ને આપણને મુશ્કેલી પડતી નથી.
અને શું બચત માત્ર વધુ કમાણી કરના લોકો જ કરી શકે છે.
ના એવું નહી હોતું. બચત નો સંબંધ આવક સાથે નહી. પરંતુ સારી આદત સાથે છે. ઓછી આવક ધરાવતો વ્યક્તિ પણ દર મહિને થોડા થોડા થોડા પૈસા બચાવી શકે છે મહત્વનુ મહત્વ ની વાત તો એ જ છે કે નિયમિત બચત કરવાની ટેવ હોવી જોઈએ.
હા એજ તમે સાચી વાત કીધી
હા અને પૈસા બચાવવાની શરૂઆત કેવી રીતે કરી શકાય ખબર છે તમને.
હા એમાં તો મને ખબર છે ત્યાં સુધી તો સૌથી પહેલા દર મહિને આવક અને ખર્ચ નો આપડે એક હિસાબ રાખવો જોઈએ પછી જે જરૂરી હોય અને બિનજરૂરી ખર્ચ હોય એને અલગ પાડવો જોઈએ. અને આવક માટે માતાની સાથે જે થોડા પૈસા છે ને બચત માટે અલગ જ મૂકી દેવા જોઈએ.
સાચી વાત છે તમારી.
હા હા અને એક વિચાર આવ્યો કે શું બજેટ બનાવવું એ ખુબ ઉપયોગી છે.
હા બજેટ બનાવાથી ખબર પડે છે. કે પૈસા પૈસા ક્યાં ખર્ચાઈ રહ્યા છે. એટલે કે ભોજનમાં મુસાફરીમાં શિક્ષણમાં મનોરંજનમાં અને બચત માટે અલગ અલગ રકમ નક્કી કરવાથી ખર્ચ પણ પુરતું નિયંત્રણ રહે છે. અને ઘણા લોકો ઓફર અને ડિસ્કાઉન્ટ જોઈને વધુ ખરીદી કરે છે. આ વિશે તમે શું કેહેશો?
હા એમાં તો છે ને ડિસ્કાઉન્ટ નો લાભ લેવો સારી વાત છે પણ માત્ર ઓફર જોઈનેજ બિનજરૂરી વસ્તુ ખરીદવી એ યોગ્ય નથી અને ખરીદી કરતા પહેલા આપડે વિચારવું જોઈએ કે આ વસ્તુની ખરેખર ખર આપણને જરૂર છે કે નહી કારણ કે આપણને બિનજરી વસ્તુઓ ખરીદી લઈએ છીએ છે ને તો એમાં આપડા પણ પૈસા પણ થોડા બગડે છે.
સાચી વાત.
અને શું દૈનિક જીવનની નાની બચત પણ મહત્ત્વની છે?
હા ચોક્કસ કેમ કે બહાર રોજ ચા નાસ્તો કરવાને બદલે, ક્યારેક ઘરેથી લઈ જવું. વીજળી અને પાણી નો બગાડ અટકાવવો જોઈએ. જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ, આ આ બધી નાની નાની આદતોને. આપણે લાંબા ગાળે સારી એવી બચત કરાવે છે આપણને. અને વિદ્યાર્થીઓ પણ ઘણી બચત કરી શકે છે. જો વિદ્યાર્થીઓ એમ એમના ઘરેથી એમના ખર્ચો કરવા માટે જે મહિને મહિને જે પૈસા આપે છે, એમ પૈસા માંથી થી બચાવી શકે છે, તેઓ બિનજરૂરી ખર્ચ ટાળી શકે છે. અને પોતાની જરૂરિયાતો માટે પહેલેથી આયોજન પણ કરી શકે છે. આ આદત ભવિષ્યત ભવિષ્યમાં તેમને ખુબ જ કામ લાગે છે.
હા. સાચી વાત કી રી તમે આ વિદ્યાર્થીઓને લગતી.
હા. અને બચતને રોકાણમાં શું તફાવત છે તમને ખબર છે?
અરે બજેટ છે ને એ એ પૈસા એમાંન શ શું કરવામાં આવે ખબર. કે પૈસા અલગ રાખવા અને જયારે રોકાણ છે ને તે પૈસા એવી જગ્યાએ મૂકવા જ્યાં સમય થ તેની કિંમત વધે, જોકે રો કાણ કરતાં પહેલા યોગ્ય માહિતી અ અને સમજની જરૂર પડે છે.
સાચી વાત છે.
અને આ ઇમરજન્સી માટે જે અલગ બચત રાખ અ રાખે છે શું એ રાખવી જોઈએ?
હા રાખવી જોઈએ દરેક વ્યક્તિને ઈમરજન્સી, એક પૈસા રાખવા જ જોઈએ, અચાનક બીમારી આઈ ગઈ. નોકરીમાં કઈક ફેરફાર આઈ ગયો અથવા અન્ય ઘણી બધી મુશ્કેલીઓ આઈ ગઈ. ત્યારે આ બચત ખુબ જ ઉપયોગી બને છે.
હમ.
પૈસા બચાવવાથી માનસિક રીતે શું ફાયદો થાય છે?
એટલે જયારે આપણી પાસે બચત હોય ને, ત્યારે ભવિષ્યની ચિંતા આપણેે ઓછી થઈ જાય છે. અને આર્થિક સુરક્ષા મળવાથી આત્મવિશ્વાસ વધે છે. અને આપણને વધુ સારી રીતે આયોજન આયોજન કરવામાં આપડ સરળ સરળ બને છે.
સાચી વાત છે. અને પૈસા બચાવું માત્ર પૈસા એકઠા કરવાનું કામ નથી નામ નથી. પરંતુ સારી જીવનશૈલીની આદત છે. આવક માંથી પેહેલા બચત કરો અને પછી ખર્ચો કરો એવું કહી શકાય આપણે અને નાની બચત છે ને આપણને ભવિષ્યમાં બહુ ખૂબ મોટો આપણને સહારો બની શકે આ વાતથી તમે રેડી છો.
હા એ તો તમે ખુબ સારી વાત કીધી. કે નાની નાની બચત જ આપણા ભવિષ્ય માટે આપણને ખૂબ લાભદાયક થઈ શકે છે.
હા.
અને અત્યારે તો કેવું, આપણે બોલો બોલો.
ના બોલો તમ.
એ આપણે દૈનિક જીવનમાં પૈસા બચાવવાની અ ઘણી એવી સરળ રીતો છે. તો સૌપ્રથમ એ મને જણાવશો કે રોજિંદા જીવનમાં સૌથી સરળ બચત કેવી રીતે કરી શકાય.
હા સૌથી સરળ રીતે તો એજ રીતે કરી શકાય કે દરરોજના ખર્ચ નો હિસાબ રાખવો. ઘણા લોકો પૈસા ક્યાં ખર્ચાઈ જાય છે ને તે ધ્યાનમાં જ નથી લેતા. જો આપણે દરરોજ ખર્ચ લખીએ. અને બિનજરૂરી ખર્ચ શોધીએ કે આપણો આ બિનજરૂરી ખર્ચો છે. તેને આપણે ટાળીએ તો એ વધુ સારું
હા એ તો તમારી ઘણી સાચી વાત છે.
અને ખરીદી કરતા પહેલા એક આપણે યોજના બનાવી જોઈએ. કે બજારમાં જતા પેલા ખરીદવારની વસ્તુઓની યાદી બનાવી લેવી જોઈએ એમ તેનાથી માત્ર જરૂરી જરૂરી વસ્તુઓ જ ખરીદી શકાય અને બિનજરૂરી ખર્ચ આપણે ટાળી શકાય.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી કે આપડણે બિનજરૂરી ખર્ચ ને હંમેશા ટાળવો જ જોઈએ.
હા.
અને બહાર ખાવા હ હા
ખાવાનું ઓછું કરવાથી પણ બચત થાય.
હા હું એજ ક હતી કે આપણે. વારંવાર જે હોટલમાં જમવા અથવા બહાર નાસ્તો. કરવા જઈએ છ છે ને એનાથી ઘણો ખર્ચો વધી જાય છે આપણે અને. એમાં આપણું સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે જો આપણે ઘરનું ભોજન. લઈએ ને તો સ્વાસ્થ્ય માટે પણ સારું અને પૈસાની પણ બચત થાય એટલે. આપણેે એ વાતને પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ કે આપણે ઘરનું. અ સાદું ભોજન ખાવું જોઈએ. બઉુ વધારે હોટલમાં કે બહાર નો નાસ્તો ના કરવો જોઈએ.
હા સાચી વાત એવી જ રીતે આપણે છે ને. વીજળી અને પાણી આપણે બચીએ ને તો પણ આપણે ઘણો ફાયદો છે. જરૂર ના હોય આપણને. ત્યારે આપણે લાાઈટ પંખા અને એસી આપણે બંધ રાખવા જોઈએ. પાણી નો બગાડ પણ ન કરવો જોઈએ. આવું બધું કરવાથી આપણું જે દર મહિને જે બિલ આવતું હોય એ. ઓછું આવે છે અને પર્યાવરણને પણ ઘણો ફાયદો થાય છે.
હા આ પર્યાવાર ને લગતી હતી તમે ઘણી સારી વાત કીધી. આપડે એ વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ.
હા. અને ઓનલાઈન ખરીદી માં પૈસા કેવી રીતે બચાવી શકાય.
હા એ આ તમારો પ્રશ્ન ખૂબ સરસ છે એમાં તો. ખરીદી પહેલા અલગ અલગ વેબસાઇટ પર આપડણે ભાવની પહેલા સરખામણી કરવી જોઈએ.
બધા જ બધી જ વેબસાાઈટ પર આપણે એ એજ વસ્તુની ભાવ જોવાનો પેલાં. અને પછી રિવ્યુ વાચવાના. અને માત્ર સાચી જરૂર હોય ત્યારે જ ખરીદી કરવી જોઈએ. ખાલી આપણે ડિસ્કાઉન્ટ જોઈને આપણે. એ વસ્તુ ખરીદી લઈએ એ યોગ્ય નથી એટલે. આપણે પેલા જોવું પડે કે શું જરૂરી છે અને શું નહીં જરૂરી. અને તેના ભાવ પણ જોવા જોવા જોઈએ, અને રિવ્યુ પણ વાંચવું જોઈએ.
હા સો ટકાની વાત. તેવી જ રીતે છે ને આપણે મોબાઈલ અને ઇન્ટરનેટના ખર્ચમાં પણ આપણે બચત કરી શકીએ. જો પોતાની જરૂરિયાત મુજબનો પ્લાન પસંદ કરવો જોઈએ. જે સેવાઓનો ઉપયોગ ન કરવા ન કરતા હોય આપણે તેનું સબસ્ક્રિપ્શન પણ આપણે બંધ કરી દેવું જોઈએ. તો આપણે તેનો વધુ ફાયદો થાય, એનાથી આપણે પૈસા બી બચી શકે.
હા! એ વાત સાચી છે. અને તમે આગળ કીધું એમ કે વિદ્યાર્થીઓ એ પણ જે રોજનો જે ખર્ચ હોય ને એ પણ ધ્યાનથી કરવો જોઈએ કારણ કે એમ અ માતા પિતા એમને રોજના માટે પૈસા આપે છે. તો એ પૈસાનો એમને ધ્યાનથી ઉપયોગ કરવો જોઈએ. ફેશન અથવા દેખાડા પાછળ વધુ ખર્ચ ના કરવો જોઈએ.
અને પુસ્તકોની આપ લે કરવી એ લાઈબ્રેરીનો પણ અ અને લાયબ્રેરીનો પણ ઉપયોગ સારી રીતે કરવો જોઈએ, જેથી પૈસાની બચત થાય.
હા! સાચી વાત. અને શું નાના નાના ખર્ચા પણ મોટા બની જાય છે
હા, નાનાના ખર્ચા જ્યારે તો બહુ વધારે થઈ જાય ને તો એકદમ મોટા થઇ જાય છે. દરરોજ આપડે પચાસ કે સોનો બિનજરૂરી ખર્ચ પણ વર્ષના અંતે મોટી રકમ બની જાય છે તેથી બચત અ નાની બચત ને ક્યારે નાની ના સમજવી જોઈએ.
હા સો ટકાની વાત હો તમારી. બચત માટે છે ને ઘણી સારી આદતો અપનાવી જોઈએ. જેમકે, આવક મળતાની સાથે થોડા પૈસા અલગ રાખવા માસિક અ દર મહિનાનું બજેટ રાક બનાવવું જોઈએ. કોઈની પાસેથી આપડે ઉધાર ઓછું લેવું જોઈએ. અને બિનજરૂરી ખરીદી ટાળવી જોઈએ. અને ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ.
હા, તમે ઘણી સારી વાત કીધી અને તમારી સાથે મને આ પૈસા બચાવવાની અ વા આ વિષય પર મને ખૂબ જાણકારી મલી તમારી સાથે વાત કરીને.
હા. સારું ચલો તો.
હ.. ફરી ક્યારે હું તમને ફોન કરીશ અને આ બાબત પર પૂછવા કરવા માટે
હા! ચોક્ક